હલો હા કેમ છો.
હું મજામાં છું તમે કેમ છો.
મેં પણ મજામાં છું બાઈ દ વે વેકેશન નું કઈ પ્લાનિંગ છે.
હા હું વિચારતી હતી કે આ વખતે માલદિવસ જઈએ.
વાવ માલદીવસ બહુ સરસ આઈડિયા છે.
હા ઘણા ટાઈમથી માલદીવ જવાની ઈચ્છા તો હતી.
મને પણ માલદીવસ ના ફોટોઝ જોઈને જવાનું મન થાય છે.
એક્ઝેકલી બ્લુ વોટર, વ્હાઇટ સેન્ડબીચસ અને લક્ઝરી રિસોર્ટ હોય. એકદમ બધા નુ જ લુક એકદમ અમેઝંગ લાગે.
તો ફાઈનલી પ્લાન કરીએ.
એ પેલા ડિસાઇડ કરે કે ક્યારે જવાનું છે આપણે.
હમ મને લાગે છે કે ડિસેમ્બર બેસ્ટ રહેશે.
શ. હા હા વેધર પણ સારું હોય અને વેકેશનની ફિલિંગ પણ અલગ જ હોય ને.
કેટલા દ દિવસ માટે પ્લાનિંગ કરીએ.
મને લાગે છે કે ફાઈવ ડેસ અને ફોર નાટફે રહેસે.
હા ઇનફ ટાઈઇમ મળી જશે બધું એન્જોય કરવા.
ફ્લાઇટ ક્યાંથી લઈશું પણ આપડણે.
હમ અમદાવાદ થી મુંબઈ અને પછી ડાયરેક માલદીવસ.
નાઇસ. ઓનલાઈન બુકિંગ જ આપણે કરી દઈશું ને.
હા તમને વિન્ડો સીટ ગમે ફ્લાઈટ માં.
બઉ ક્લાઉડ અને ઓશન્સ ઉપર થી જોવાની મજા આવે ને.
સેમ મારું બી.
બજેટ કેટલું રાખવું જોઈએ આપડણે.
હમ હ્ હ અરાઉન્ડ વન પોન્ટ ફાઈવ લેખ પર પર્સન.
થોડું એક્સપેન્સિવ છે પણ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ તો હશે જ ને.
હા એ તો છેજ એ મેમરીસ પ્રાઇસલેસ હોય ને.
રિસોર્ટમાં જશું કે પછી હોટલમાં જશું આપણું.
આપડે ઓવર વોટર વિલા જે આવે છે ને. એમાં જશું એમાં એક્સપિરિયન્સ બેસ્ટ મળે.
હા વોર્ડર ઉપર રૂમ હોય અને બાલ્કની માંથી ડાયરેક્ટ સી દેખાય ને.
હા મોર્નિંગમાં સનરાઈઝ જોવાની કેટલી મજા આવે
અને સ્ટાર એકમ ક્લિયર દેખાતા હ છે ને કેમ બધું વોટર્સ અને પૂરો ઓપન એરિયા હોય ને એ તો.
હા બુકિંગ પેલા રિવ્યુ ચેક કરી લેશો આપણે બધી પ્લેસોસમાં.
હા રેટિંગ્સ અને કસ્ટમર ફિક્સ પણ કસ્ટમર જે ફીડબેક છે એ બી. ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે તો.
હા પાસપોર્ટ રેડી છે.
હા વેલિડ છે તમારું.
મારો પણ રેડી છે.
પેકિંગમાં શું લઇ જશે.
પેકિંગમાં લાઈટ ક્લોસેસ સન ગ્લાસેસ સનસ્ક્રીમ. કેમેરા અને સ્લીપર્સ.
સ્વિમિંગ કોશ્યુમ ભી ભૂલતા નહી હ.
હા હા માલદીવ જઈ અને સ્વિમિંગ ના કરીએ તો મજા શું.
હા એજ ને
તમને સી ગમે છે.
હા બહુ ગમે મને બીચ પર બેસીને સનસેટ જોવાનું બહુ પસંદ છે બાઈ દ વે.
મને પણ વેવસ નો સાઉન્ડ સંભાળવાનું બો ગમે
હા સ્ટ્રેસ એકદમ ઓટોમેટિકલી ઓછો થઈ જાય ને ત્યારે
અને નેચર સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની ફિલિંગ અલગ હોય
કરન્સી એક્સચેન્જ ઇન્ડિયામાં કરી લઈશું કે પછી એરપોર્ટ પર કરીશું આપડણે
હમ્મ એરપોર્ટ પણ નથી જાય પણ ઈન્ડિયામાં કરવું બેટર રહેશે
હા અને
ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લેવું જોઈએ
હા શેફ્ટ સાઈડ માટે આપડે લઈ લઈશું
ડોક્યુમેન્ટની સોફ્ટ કોપી મોબાઈલમાં પણ સેવ કરીએ
યસ ગુડ આઈડિયા
શોપિંગ માટે એમટી સ્પેસ પણ રાખીશું બેગમાં
હા રાખવી જ પડશે
ફેમિલી ને પણ કઈ કઈ ગિફ્ટ લાવી દઈશું આપડે
લાવું જ પડશે નહી તો
હું તો કાઉન્ટ ડાઉન સ્ટાર્ટ કરી દેઉ છું
આપ પેકિંગ બી હ શમ કર્યું છે ફટપાટ
હા હવે ટ્રીપ માટે વેટ નહી થાય ને
હા બુકિંગ બી હવે તો કરવી પડશે
ચાલલો બુકિંગ કમ્પ્લીટ કરીએ
હા આખી રાત ઊંઘ જ રહી વગર જવાનું થશે તો
હમ્મ ફાઈનલી પછી આપડો ટ્રીપ નો દિવસ આવી જ ગયો
હા હા પાસપોર્ટ ટિકિટ્સ ક્લોથસ કેમેરા બધું ચેક કરી લીધું ને
હા પરફેક્ટ ટેક્સી પણ આવી ગઈ છે ચાલો એરપોર્ટ જોઈએ
એ સ્પસકો
એરપોર્ટ પહોંચી ગયા કેટલું બ્યુટીિફુલ ડેકોરેશન છે
હા પેલા ચેકિંગ કરી લઈએ ને
બેક્સ ચેકિંગ થઇ જાય હવે સિક્યોરિટી બાકી છે આપડી
ગુડ હવે થોડો ટાઈઇમ છે કોફી પીએ
શ્યોર ફ્લાઇટ પેલા કોફી બેસ્ટ ઓપ્શન છે
બોર્ડંગ અનાઉન્સમેન્ટ થઈ ગયું
ચાલો ગેટ તરફ જઈએ
ફાઈઇનલી પ્લેન માં તો આપડે પસે જ ગયા ને
મને વિન્ડો સીટ મળી બાર ન વ્યુ અમેઝિંગ છે
લકી હું પણ જોડાયલ પછી વિન્ડો પાસે આવીને ફોટો લઈશ
પ્લેન ટેક ઓફ કરી રહ્યું છે
વાઓ સિટીકેટલી નાની દેખાય છે ને ઉપરથી તો
ક્લાઉડસ ની વચ્ચેથી ફ્લાઇટ જતી હોય ત્યારે કેટલું પીસફુલ લાગે
હા આવો એક્સપ્રેશ મારો ફર્સ્ટ ટાઈમ છે
ફ્લાઇટમાં શું ઓર્ડર કરીશું
જૂયસ અને સેન્ડવિચ
હું પણ પાસ્તા અને કોફી લઈશ
ફલાઈટ સ્ટાફ બહ પોલાઈટ છે ને
હા સર્વિસ પણ સારી છે
કેટલો ટાઈમ બાકી છે લેન્ડિંગમાં હવે
હમ્મ લગભગ બે કલાક
હમ્મ એટલામાં થોડાક ફોટોસ એડિટ કરી લઈશ
ગુડ આઈડિયા હું પણ થોડું મ્યુઝિક સાંભળી લઉ
કેપ્ટને અનાઉન્સમેન્ટ કરી આપડણે થોડી વારમાં મિલડીશ લેન્ડ થવાના છીએ
વાવ બાર રોશન દેખાઈ રહ્યો છે.
એટલે બ્લુ વોટર હશે ને, એકદમ ક્લીન.
આ તો રિયલ લાઈફમાં, ફોટો કરતા પણ વધારે બ્યુટફુલ છે.
ય ફનલી ઇ માવ દેવસ
વેલકમ ટુ પેરાડઈસ.
હ.
ઇમિગ્રેશન પણ ક્વિકલી કમ્પ્લીટ થઈ ગયું.
હા, હવે રિસોર્ટ જવાનું છે.
રિસોર્ટ તરફ માટે, સ્પીડ બોર્ટ ટ્રાન્સફર છે આપણું‌.
ફસ્ટ ટાઈમ ઓ તો સ્પૂરપ બેસ.
રેડી.
એસ લસ.
હા, સમુદ્ર ની હવા કેટલી ફ્રેશ છે ને.
વોટર એટલું ટ્રાન્સપરન્ટ છે કે, ફિશ પણ દેખાય છે ને.
હા, એકદમ અમેઝિંગ લાગે છે.
પા રસટતો આવી ગ
રિસેપ્શન કેટલું લક્ઝુરિયસ છે.
સ્ટાફે વેલકમ તો પણ આપી ને આપણને.
હોસ્પિટેલિટી બહુ સારી છે ને.
હા, હવે છે ને, સકસટ રૂમ જોવા જઈએ.
હમ, ઓવર વોટર વિલા એક્ઝેક્ટલી ફોટો જેવું જ છે ને.
બાલ્કનીમાં તો ડાયરેક્ટ ઓશન દેખાાય છે, તે
અને નીચે ફિશ પણ સ્વિમ કરી રહી છે.
હા, રૂમ તો એકદમ ડ્રેન જેવો છે.
ચાલો, પેલા થોડું ફ્રેશ થઈએ.
હા, પછી બીચ બી એક્સપ્લોર કરવા, એક્સપ્લોર કરવા જશો ને?
હમ. સનસેટ પહેલા જઈએ, ફોટોસ પણ મસ્ત આવશે.
પફેક્ટ પ્લાન.
મેમરીઝ સારી બનશે લાગે આપડી.
હ. એજ તો. એકદમ મસ્ત ઓશિયન છે, એનો સાઉન્ડ ભી સાંભળતો સાંભળતો ઊધ આવી ગઈ.
હમ. સેમ યાર, આજે બાલ્કની માંથી સનરાઈઝ જોયું.
હા, એ તો એકદમ બ્યુટિફુલ હતો કે હું વર્ડસ જ એક્સપ્લેન નહીં કરી શકતી.
મને પણ લાગ્યું કે આ લાઈફ ન બેસ્ટ સનરાઈઝ હતો.
ફટફટ, ચાલો બ્રેકફાસ્ટ કરી લઈએ.
અરે, બફે માં કેટલી બધી વેરાયટી છે ને!
હા, ફ્રુટ્ છે બેન્કેક.
હું પેનકેક્સ અને કોફી લઈશ.
હું, ફ્રાડ ફ્રૂટ અને સેન્ડવીચ લઈશ.
બ્રેકફાસ્ટ પછી શું પ્લાન છે?
પેલા બીચ પર વોક કરવા જશુ.
પરફેક્ટ આ ફાઈટ સંગ કેટલી સોફ્ટ છે ને.
હા, ફૂટવેર બી ના ચાલવાની બહુ મજા આવી રહી છે‌.
વોટર કેટલું ક્રિસ્ટલ ક્રિયર લાગે છે, જોઓ ને.
લાગતું જ નથી કે આ પ્લેસ છે.
ચાલો થોડા ફોટોઝ લઈએ.
ઓકે સ્માઇલ.
હવે તમામે રિટર્ન.
ઓકે.
હ સ્ નકલિંગ કરવા જઈએ.
હા હા ચલો.
ચાલલો તો આ બધું એન્જોય કરીએ આપડે પછી વાત કરશું.
ઓકે .
ભાઈ .